બોલો બોલો હા બોલો કઈ નઈ કાલનો ગયો હતો આપડા ગાડી લઈને તે આજ ઘેર આવ્યો તો ઊંઘયો તો
એવું હ એમને
હમ
આજે જ ગાડી લય આયો
હા કાલનો ગયો હતો એટલે આજ આવ્યો હતો
હ હમ હા કઉ આમાં ક દિલ્ દિલ્લીમાં કા ફરવા નઈ જવું?
હા તે જીએ ગોઠવો જીએ
કે રીતનું આમ તમે ગાડી લઈને ફરો હો તો તમારું આમ આયોજન હશે ને આમ દિલ્હીથી શું શું ફરવા જેવું હ
ના હારું હોય ફરવાલાાયક તો છે જ ને જગ્યા તો
હમ
ગોક ગોકુળ મથુરા એ બાજુ બધા જીએ આપડા આગ્ર કિલ્લો જોવાન
એવુ હમ ના
હમ ફરવાલાાયક તો યાર મસ્ત રસ્તાઓ હ એ બાજુ એમાં તો પછી આપડ ટ્રેન માં જ જવું પડે ન, હા
હા ટ્રેનમાં જઈએ બુક એડવાન્સમાં બુકિંગ કરાવી દેંહુ
હમ
સ્લીપરમાં કરાવ દે છું ટુ ટાયરમાં એસી તો પૈસા નહી આપડા પાહે એટલે! તો તો સારું રે આમ તો શું કહેવું દિલ્હીમાં કા
હા ના સારું રે સારું રે
આગ્રા.. જઈએ... પછી આપણે શું કે તાજમહેલ જોઈ આઇએ પછીથી દિલ્હીના ઈન્ડિયા ગેટ લાલ દરવાજા,
હા હા.
પછી લાલ કિલ્લો,
હ
એ બધું ફરી આઈએ એમ તો હારુ હે
ના ના જોવાલાયક સ્થળ તો એ બાજુ હારા વળી
તાજમહેલ બહુ મજા આવશે. તાજમહેલ આખો વાઈટ પથ્થરોથી બનાવેલો હોય.
દિવસ નો ટાઈમ લઈને જાવું પડે.
હા, એટલો તો લઈ જ જવુ પડે.
હમ.
હા, એટલું તો લઈ જ જવું પડે. આરામથી લઈ જવું પડે.
દસ એ દસ દિવસ જેવું તો આપડે રોકવું જ પડે. ત્યાં જ આપડે બધું જોઈને આવવું પડે. પછી શું થાય કે, ત્યાં આપડે એક જગ્યાએ જોઈએ પહી એક જગ્યા રહી જાય એટલે... ત્યાં લો આટલે બધયે રહ્યા હોય? પહી અફસોસ થઈ જાય આપડે કે, આ જગ્યાએ અમે નહતા ગયા એમ.
ના ના આપડે ત્યાં જઈજ આવું પડે. પેલા હું તો કહું, અથી જઈએ તો પેલું સ્ટેન્ડ બાય સ્ટેન્ડ કરીએ તો?
હા તો, એવું કરાય.
હા તાજમહેલ જઈએ, ડાયરેક્ટ આગ્રા જતા રહીએ. આગ્રા થી બુકિંગ આગ્રા હુધીનું કરાઈ જઈએ.
હ હ.
તહીંથી તાજમહેલ જોઈ આઇએ?
હમ હમ
અ... ન... મેં આગ્રામા પિથર બિથર ને એ બધું ખઈ ગયો. હારુ થયું. પ્રખ્યાતા છે, ને, આગ્રના પેઠાં.
આગરાના પેથા પ્રખ્યાત હે. હા હા.
હમ.. પછીથી પ્રેમ મંદિર કૃષ્ણ ભગવાન નું તો જબરજસ્ત મંદિર હાય.
ત્યાં ભગવાનું મંદિર મોટું બહુ વિડીયોમ જોયલું, મેં બસ. તી બહું આવે પબ્લિક. હમ... હા હા.
મૂર્તિજ ના દર્શન કરો ને તમે એમ કૃષ્ણનના તો એમ સાક્ષાત્કાર જેવું જ લાગે
હા, જોવાલાયક સ્થળ હારુ અહીં બાજુ.
હા એ મંદિર સારું જ હ. પછી તમે અહીંયા, આગ્રમાં તાજમહેલ સારો હ એમ!
હ હ.
હા આરસપહાણનું બનાવેલુ હ.
હમ.
ઉહ! મોહમજ બનાવેલો હે એની બેહરાની યાદમાં
હા હા. ત્યાં બહુ, ત્યાં બહુ પબ્લિક આવતી હોય છે.
હમ... ત્યા અંદર બહુ જબરજસ્ત એક વસ્તુ હ. મ ત્ય તાજમહેલ ની અંદર એને જોવોન તો બધી સાઈડ થી એક જેવ જ લાગે ભાવ
હમ હમ
અને વચ્ચે પાણી ટપક હ એ જે દરખાર છે ને એની વચ ચે પાણી ટપકે હે હજી હુધી ખબર નહી પડી ક્યાંથી ટપક હ. બહુ હા અંદર છે કે અંદર એવું જ હ આ દરગાહ છે દરગાહની અંદર પાણી ટપક હ ઈમા. હજુ હુદીન કોઈને નહી ખબર પડે તાજમહેલ લોકો નહી હતાતા કે હવાજે તારા ઓલે તો તાજમહેલ બંધાવ બઉ જબરજત સાત હજાર બી નો એક અજાયબી હે તાજમેહેલ.
હા હા.
એવુ કેવાય તાજમેહેલ બનાયા પછી હાથ કાપી દીધા એમ
હા હા.
જે મજદૂએ બનાયાતા ન એ આવી ન આવો બીજો કોઈ બનાવી ના શકે એમ આવીને આવી બહુ કોપી ના બની હકે એમ.
હા હા હા હમ.
હમ. એનું આર્ટિફિશિયલ કોમ પણ એટલું જબરજસ્ત કોતરણી ને બધુ. જોવા જાય ને તો સારું એવું છ. હમ પ્રેમ મથુરાઈ જઈઆઈ છ જોડે જોડે મથરા મજા આવશે.
હા ગોકુળ, મથુરા ખરું ને.
હમ કૃષ્ણની જન્મભૂમિની અંદર બહુ મજા આવશે.
ત્યાં પણ ઘણું જોવાનું હ.
હમ ધૂળેટી ઉપર બહુ પબ્લિક હોય છે ત્યાં.
હા હા.
હમ એક દિવસ ત્યાં જઈએ પછી દિલ્હી માં જતા રહીશું દિલ્હી બજારમાં ફરશું શુ ખરીદી બરીદી કરશું થોડી કે બધું સસ્તો માલ બહુ મળે ને દિલ્હીમાં. દિલ્લી બજારમાં પછી થી આપડે ઇન્ડિયા ગેટ જોઈ આઈશું ન.
હમ હમ.
ઇન્ડિયા ગેટઅ મા મજા આવશે અત્યારે પબ્લિક બહુ હો છે ઇન્ડિયા ગેટ પાહે.
હા પબ્લિક આપલે શનિ રવિ બહુ શનિ રવિ બહુ પબ્લિક હોતી હસે ત્યાં.
હા સની રવિ ઉઉ ઈન્ડિયા ગેટ તો હિ અંગ્રેજો આપણા દેશની અંદર જયારે આયા ન
હા હા.
વેપાર કરવા બલે. ત્યારે એમને બંધાયો હતો એમ.
હા અ અંગ્રેજો બંધાયા તા એમ.
હમ.
હમ હમ.
એની અંદર ઈન્ડિયા ગેટની અંદર ત્યારે એ ક ત્યાંથી પ્રવેશ હતો એમ ઈન્ડિયન વાળો પ્રવેશ સ્થાન ત્યોથી મળ્યું તે એમ દિલ્હીમાંથી આઈ હકાય એમ.
હા ઈન્ડિયામાં પ્રવેશ થયા એટલે એ વખતેનો ગેટ એ પહેલો બનાઈને પ્રવેશ થયેલા ઇન્ડિયામાં એમ.
હા એટલે એ વખત ત્યાથી પ્રવેશ કર્યો હતો એ એટલે ઇન્ડિયા ગેટે એટલે નામ આપવામાં આવ્યું. હમ પછી ત્યા લાલ દરવાજા લાલ કિલ્લા જઈ આઈશું આપડે. આપડો રા પંદરમી ઓગસ્ટને સવ્વીસમી જાન્યુઆરી એ આપડો રાષ્ટ ટ ધ્વજ ફરક પંદરમી ઓગસ્ટ ત્યાંથી મોદી સાહેબ ફરકાવે આપણા રાષ્ટ્ર વડાપ્રધાન.
ત્યાં પણ પબ્લિક બહુ હોય જોવાનાય.
હા ત્યાં તો ત્યાં બહુ જ છે એમાં ફોટોગ્રાફી બધું સારું એવું થાય એટલે બધી પબ્લિક બહુ હોય પંદરમી ઓગસ્ટે તો આપણો રાષ્ટ્ર ધ્વજવ ફરકાવવામાં આવે એમ
હ હા
હા અને ત્યાંથી અને છવ્વીસમી જાન્યુઆરી એ પરેડ હોય છે. આપડે દિલ્હીમાં
હા હા
જે આપડું રાજપથ કેવાય ને
હા હા
ત્યા હોય છે
હા
હમ
ખરું ખરું ગોઠવીએ આપડે જીએ
હમ હા દિલ્હી જવાય બહુ મજા આવે દિલ્હી તો લોંગ રૂટ પડે પણ બાકી મજા આ આવી જાય એમ દિલ્હી
હા હા
હમ અહિયાં થી બારસો તેરસો કિલોમીટર નો રૂણ રનિંગ ગણાય બારસો તિરસો કિલોમીટર
હા હા એટલે આપડે અહિયાં થી તો રાત્રે જ નીકળવું પડે ને ત્યાં
હા રાત ના નીકળી જવાનું અહિયાંથી ટ્રેન માં મસ્ત મજાનું મહેસાણા થી બુક કરાવી દેવાની
હમ મહેસાણા છે પછી અહિયાંયા પાલનપુર થી જતી હ છે ને
હા બસ મહેસાણાથી જઈએ એટલે બધું પાલમપુરું બધું છે મસ્ત બુકિંગ થઈ જાય ને શાંતિથીું ઘેે જઈાય પલસ કસ થાક બંધ ના લાગવા પણ નહી અને શાંતિ થી જઈએ એકાાય તમારે
હા શાંતિથી
ચાલ
રેલવે માટે
હા ના ના રેલવે રેલવે સિવા નહી જવું મજા તો રેલવેમાં જ આવશે એ બાકી તો મજા જ ના આવવાની
સાચી વાત ના ત્યાં તો એટલુંબેનની વાત ગાડી એના કરતા આપડે તો રેલવે જારી
હમા એટલે જ કવને આપડે તો રેલવેમાં જઈશું
ગાડી નું રીસ આખી રાત ગાડી ચલાવી પડે ્યા આપડે રી પેલું તને આરામ કરવાવામાં આવે એમ રેલવે જઈએ તો શાંતિ થી કઈ હા
શાંતિથી જઈ ગાય આ અને આગ્રાએ ફરવાની બહુ મજા આવશે દિલ્હીમાં મજા આવશે એક દિવસ આપડે એવું છે તો આગ્રા રોકાઈ ગઈશું પછી દિલ્હી રોકાશું
હમ હમ હા હા
કેવ મજા આવશે
હા મેં એક વાર જોયો હતો વિડીિયો જોયો હતો મંદિર નય એટલે મને થયું તું હુંકઈ જવું છે જો
એ મકાઈ સરસ રે એમ તો પછીથી મુંબઈ મકાઈઈએ તો સારું રે એમ માથેરા હા અત્યારના વાતાવરણમાં વરસાદના વાતાવરણ જેવું હોય ને તો માથેરામ પણ સારું મજા આવે માથેરામાં મસ્ત ઠંડક વાળું વાતાવરણ હોય આ વરસાદ કમ મસ્ જેવું લાગે એમ તમનેમ સામે દેખાય ને આમ એકદમમ સ્વર્ગમાં આ્યા જણા ઠંડકમ ચીલડ મુંબઈ ની અંદર પણ ખાસું ફરવા જેલા ક એમ
હા હા
હમ
ત્યાંથી મુંબઈ પણ જઈ આવીઈશું આપડ
મુુંબઈમાં એક મા થેલા છે પછી અંદર સિટીની અંદર છે દરિયો છે ચૌપાટી છે
હા હા
જુહુ બીચ ને બધે બહ મજા આવે ને. એ બધા બધા ફિલ્મ સ્ટારો રે તા હોય એટલે એમના બધાના મકાન. બધા ફિલ્મ સ્ટારો બધા તે જ હોય હ. હમ બધા ત્યાજ જતા હોય એટલે એમના બધામ. બધા અંબા બધા ચંબુ હોય એ. ફરવાની મજા આવેય જુહ ચોપાટી ઉપર દરિયા આગળે બેઠા હોય ને દરિયા કિનારે એમ.
હમ હમ.
તો મજા આવે એ અતારના વાતાવરણમાં તો ચોમાસામાં પ્રમાણે તો ઘણી મજા આવે દરિયા ની અંદર. આજુ બાજુ બેસવા લાયક હોય અમ અને ચોપાટી હોય બધું. જમવાનું બધું સારું હોય ફ્રૂટ બધા અલગ અલગ પ્રકારના હોય. હવે સવારના મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય બધા.
હા હા.
હમ જમવાની મજા આવે એમ તમમ ફાવતું જશે મ બહારનું તો.
હોવ આપણે તો જમીએ હવ આપ તો ગાડી લઈ. ફરવાનું જ હોય એટલે બાર જમવાનું હોય. કોક દિવસ ઘરે હોય જમવાનું હમ.
ફૂડમાં સાર એવું હોટલમાં રાખશું ફૂડ બૂડ સારું એવું મળી રહે એવું.
દેશીસ ખાવાનું હોય ને ત્યાં એ. સારું પેલું શું મસાલા વાવું પછી તમને હહ. હા.
ના ના સો ટકા આવાજે.
હ તમારે સ્ટાફ ન તૈયારી કરો તો જઇઆઇ એ હવ. વરસાદ નું વાતાવરણ છે. એટલો તો વરસાદ નથી પણ એ બાજુ હશે દરિયા કિનારે.
હા દરયો મુંબઈમાં પડી ગયો ને વરસાદ.
હા મુંબઈ માં આવણા બે દિવસ હમાચાર મળ્યા તા મુંબઈનો વરસાદ છે.
હમ.
હમ. પેલા તો આપડે એવું હતું કે મુંબઈમાં પંદર દિવસ વરસાદ હોય ને તો પંદર દિવસ. આવ તો પણ આપડે હ જો આયા નહી.
નાનલી વાત તો આપડે આવે જ નહી.
હા.
નવ.
હમ હમ.
સારું રે ઈન મકા જઈશું ત ફરવામાં કોઈ વાત.
હ ના ફરવા લાયક સ્થળ બાજુ ખાાસ હોળ.
હમ. એટલ જ કહોનું વધારે સારું રે એમ જઈશું તો.
પછીના જવાનું પછી શું દસ ના પંદર દિવસ થાય શું વાંધો.
ના ના હ એવું જ કરીએ. હ એ પચીસ હજાર ખર્ચો આમ કે આમ.
હા બાર મહિને એક વાર જાઉું હેને. હમ.
હમ આગ્રા થી એ ઘરના લોકો માટે ખરીદી કરીને લાવવા માટે.
હા સાચી વાત
હ એ બધું ફર છે દિલ્હી માં સારું દિલ્હી બજારીમાં બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી સસ્તી સારી
હા હા
હમ બે તમારુ મોબાઈલ એ મળવાને બધું. પંખા ન બધું બહુ સારી સારી વસ્તુ અમુક મળતી હોય એમ હમ, દિલ્હી બજારમાં સારું એવું મળે જ તમામ લોકો
આજે જ બજાર તો
હમ, ના ચાલુ જ પણ રાત્રિ બજાર વધારે સારું. બધા લોકો ફ્રી ટાઈમ હોય એટલે બધા લોકો વધારે આવતા હોય
હા.
હમ, દિવસ કરતા વધારે પેલું રેવુ. દિવસે લોકો જોબ ઉપરના આવુ બધું હોય એટલે તમને થોડું પેલું લાગે એમ.
હા હા.
બાકી બધા હનીમૂન કરવા માટે બધા જતા જ હોય છે દિલ્હી. એટલે વધારે મજા રે એમ.
હા હા.
ના આપણે જઈ આઈએ.
હમ, તમે તો જયલા હશો એ બાજુ કે નઈ જયલા?
ના હું નઈ ગયો એ બાજુ હમ. ઈચ્છા ખરી મારે જવાની વિચારું વિચારું વિ ચાલું કો વિચારી જઈ આઈ એ ઓડી. તમારો ફોન આઈ ગયો તો નક્કી કર દઈએ.
ચોકસ ગોઠવું હો એક દિવસ ફરીએ ને એક બહાર તો ફરીએ ગુજરાત બહાર તો જઈએ.
હા.
હમ. કેવું છે બધું જોવું તો પડશેને.
હા.
સરસ મજાનું બધું સાત અજાયબી બજાયબી બનાઈ હા તો એવો હ